હલો.
હા, મિત્ર મારો અવાજ આવી રહ્યો છે, અરે
હા, આવી રહ્યો છે, મિત્રો
હ, કેવું ચાલુ રહ્યું છે.
બસ મજાનું હવે વરસાદ નો મોસમ છે, તો ખેતી. માટે તમારે કેવું ચાલી રહ્યું છે.
હા, અમારું પણ વરસાદ નું મોસમ વાતાવરણ છે તો હવે, ખેતીની તૈયારી ચાલુ છે. શું, હાય મિત્રો તમે ફ્રીજ છો
હા ફ્રીજ છું, બોલો ને?
આપણે જોઈએ, તો મોબાઈલ ફોન આજકાલમાં વધુ પ્રમાણમાં વપરાસ થયો છે, તો બાળકોમાં મોબાઈલ ફોનની, આદત પર થોડી ઘણી ચર્ચા પણ કરીયે
હા, ચોક્કસ મિત્ર
પશું પણ જગ્યાએ જાવો ને, તો આપને બી જાય તો આજકાલ, ના નાના, નાના બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. ઉપયોગ કરતા એ નથી, પણ એ એની જરૂરિયાતનો ઉપયોગ નથી, કરતા અને અલગ જ પ્રકાર અંગે તે લોકો ઉપયોગ કરતા જ છે. બાકમાં મોબાઈલ ફોન ની આદત એવી હમણાં એ લોકો લગાડી દીધી છે. જે આજકાલના સમયમાં, દરેક માતા પિતા ખૂબ જ ચિંતાનો અને ગંભીર વિષય બની ગયો હોય, એમ લાગે ટેકનોલોજી જેટલી ઉપયોગી છે, તેટલી જ, તેની લત બાળકોના ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે, તેથી આજકાલ ના બાળકો ને પણ થોડી, ઘણી ધ્યાન ચેતી રાખવી જોઈએ, જેથી તેના નુકસાનકારક ના બની શકે હમ, મોબાઈલ ફોન ના લાગ મોબાઈલ, ફોનનીલાત લાગવાના મુખ્ય કારણ જેમાં આપણે જોઈયએ, તો માતા પિતાની વ્યવસ્થા છે, જેમાં ઘણી વખત માતા પિતા પોતાના દ છે, પરંતુ જેના બાળકો ને શાંત રાખવા કે જમાડવા, માટે તે લોકો જમાડતા નથી, પણ તેમને એક ફોન આપી દેતા હોય છે, અને બાળકોતે ફોન જોતા, જોતા જમવાની તે લોકોને પાડી દીધા હોય છે, જેના કારણે તે લોકો ને મોબાઈલ ફોન ચલાવવાની લત લાગી જાય છે, અને ઓનલાઈન અભ્યાસ ઓનલાઈન, અભ્યાસ એ કોરોના કાળ પછી, ઓનલાઈન ક્લાસીસ અને હોમવર્ક ના બહાને બાળકોના, હાથમાં પણ કાયમ થઈ, ગયો છે, જેના કારણે હવે બાળક તેનો દુરપયોગ કરે છે, જેમ કે ગેમર અને અને ભણવા શિવાય એ અલગ જ જોવુ તેમ જ કાર્ટૂન જેવા ચલચિત્ર જોઈને તેમાં આનંદ માં આવતા હોય છે, જ્યારે તે લોકો એમ નહી, સમજતા કે એ મોબાઈલ ફોન તેમને કેટલો દ ુયોગી તેમજ નુકસાનકારક બનાવતા હોય, છે. મોબાઈલ ફોન ની લત લાગવી, જો એને અનેક પ્રકારની નુકસાન પહોંચાડે છે, જેમ કે શારીરિક તરીકે તેમને આખો ની રોશની ના બી, પડે તે હોય છે, નાની ઉંમરે ચશ્મા ચડા આવવા, તેમજ સ્ધ અને અનદ્રા એવી અનેક પરિસ્થિતિ આવી ર છે. જેમાં માનસિક સ્વાસ્થ્ય પણ બગડતું હોય, છે જે ચીડિયાપનો એકાગ્રતા નો અભાવ ગુસ્સાઓો અને એકલતા, એવી અનેક પ્રકારની મુશ્કેલીઓ તેમને માનસિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે.
હ
અને સામાજિક, જીવન તરીકે બાળ પરિવાર અને મિત્રો. દૂર થઈ જાય છે, તેથી તેમને વાતચીત કરવાની તોયા નવીી પડતી હોય. અને. આમ જોય તો બાળકોને મોબાઈલ ફોન ઓછો કરવો જોઈએ. શું મિત્રો તમારું શું કેવું છે?
હા મિત્ર તમે જેમ વાત કરી તેમ
તે દિવસે હું પણ એક મારા મતલબ સગા સગાના ઘરે ગયો હતો. ક્યા? એક નાનું બાળક આખો સમય મોબાઈલમાં વિડીિયો જોતું હતું. કોઈ તેની સાથે વાત કરીે તો પણ ધ્યાન આપતું ન હતું. એ જોઈને મને વિચાર આવ્યો કે આજકાલ નાના બાળકોને પણ મોબાઈલની કેટલી આદત પડી ગઈ છે. આજે આ બહું મોટી સમસ્યા બની ગઈ છે. પહેલા બાળકો શાળામાંથી આવીને મિત્રો સાથે ક્રિકેટ રમતા, સાયકલ ચલાવતા તે દોડતા કે બીજી રમતો રમતા પણ હવે ઘણા બાળકો ઘરે આવીને સીધા મોબાઈલ હાથમાં લઈ છે. અને કલાકો સુધી સ્ક્રીન સામે જ બેઠા રહે છે.
તો મને લાગે છે કે શરૂઆતમાં તો માતા- પિતા પણ મજબૂત પુરીમાં મોબાઈલ આપે છે. જેેમ તમે કેમ કીધુ તેમ. બાળ મતલબ માતા-પિતાઓ વ્યસ્ત હોય તો આપી દે છે. અને બીજું કે બાળક રડતું હોય. કે ખાવાનું ન ખાતોું હોય. ત્યારે કહે લઈ મોબાાઈલમાં કાર્ટૂન જોવ. ધીમે -ધીમે બાળકોને મોબાઈલ વગર ગમતું જ નથી અને પછી એ આદત બની જાય.
એકદમ સાચી વાત કરી કહે મે કારણ કે મને એવું લાગે છે કે સ્થિતિ એવી થઈ જાય છે કે જો થોડા સમય માટે પણ મોબાઈલ લઈ લઈએ તો બાળક ગુસ્સે થઈ જાય છે. રડવા લાગે. અથવા કોઈની વાત સાંભળતું નથી. હા તે ધીમે ધીમે વધી જાય છે. અને અંતે એક વ્યક્તિ કે મતલબ બાળકોને ચશ્માં આવે કે માથા ન દુખાવો કે ધ્યાન નથી લાગતું પછી, વાંચવાનું મન નથી લાગતું. પછી ઘણા બધા સાઈડ ઇફેક્ટ થાય છે.
મોબાઈલનો સૌથી મોટો નુકસાન મને તો એ લાગે છે કે બાળકો બહાર રમવાનુ જ ભુલી જ ગયા છે.
પહેલા સાંજે આખું મેદાન બાળકોના અવાજથી ગજતું હતું અહિયા તો પણ હવે ઘણા મેદાનો ખાલી જોવા મળે છે અને બાળકો ઘ- ઘરમાં બેસીને મોબાઈલમાં જે ગેમ રમતા હોય છે અને અને આજકાલ તો આપણે ખબર જ છે. ફ્રી ફાયર, ઇન્સ્ટાગ્રામ પછી પબજી જેવા ગેમો પણ બાળકો નાનપણથી ચાલુ કરી દે જે રમતા અને એમાં મોટી વાત છે કે, એમના પેરેન્ટસ કે, એટલે કે માતા પિત- તો પણ એમને કશું નહીં કહેતા. કારણ કે જે છે, તે માતા પિતા પર જ છે જે એ લોકો નાના બાળકોને મોબાઈલ ના આપે તો એમને આદત પડવાની જ નથી, પરંતુ માતા-પિતા એવા હોય છે કે જરા ક અમથુ રડવા લાગે તો એમને મોબાઈલ આપી દે છે, તો એમને નથી ખબર હોતી કે એનું નુકસાન છે. છે. પરંતુ જ્યારે ટાઈમ પર જે નુકસાન થાય છે ને, ત્યારે એમને ખબર પડે છે. તો, આપણને માર્ગદર્શન આપવું જોઈએ માતા-પિતાઓને. કે અન્ય કોઈ બહાર જઈને ને એવું માર્ગદર્શન આપવું જોઈએ કે, મોબાઈલ બાળકોથી દૂર રહે. દૂર રાખો.
હ.
એટલે કે થોડા સમય માટે આપે તો વાંધો નહીં પણ
કેટલાક બાળકો કલાકો સુધી મોબાઈલ જ જોતા હોય છે. અને બીજું કે, બહાર રમવાથી શરીરની કસરત થાય, નવા મિત્રો મળે. અને આત્મવિશ્વાસ વધે. જ્યારે આખો દિવસ મોબાઈલમાં સામે બેસવાથી શરીર પણ આળસુ બની જાય છે. અને આંખો પર પણ ખરાબ અસર પડી જાય છે. અને આપણને એવા વ્યક્તિઓને ઓળખવું હોય તો. આંખો ને નીચે ડાર્ક હોય છે, તે તેવા વધુ મોબાઈલ જુએ છે. અથવા તો ઉજાગરા કરતા હોય છે, એવા માં એવા વ્યક્તિઓ ઘણા બધા હોય છે. વધારે સ- સમય મોબાઈલ જવાથી. ઊંઘ પણ નથી આવતી, એટલે નાની ઉંમરમાં ચશ્મા પહેરવા પડે, એવી સ્થિતિ પણ જોવા મળે છે ક્યારેક અને બીજી એક વાત કે ઘણા બાળકો મોબાઈલમાં એવા વ્યસ્ત થઈ જાય કે, પરિવાર સાથે બેસીને. વાત કરતા નથી.
પહેલા બધા સાથે જમતા હતા, પરંતુ હવે તો. મોબાઈલમાં લાગી રહી છે, જમતા પણ મોબાઈલ કે ટીવી નો ઉપયોગ કરે છે, અને પહેલા તો વાતો કરતા, હસતા. પરંતુ હવે એવું નથી. જમતી વખતે પણ બાળકો એવા મોબાઈલમાં જ લાગી રહે છે. મોબાઈલ સંપૂર્ણ ખરાબ પણ નથી, પણ જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરે, તો બાળકો ઓનલાઈન અભ્યાસ કરી શકે. નવી ભાષા શીખી શકે, શૈક્ષણિક વિડીયો જોઈ શકે, અને ઘણી નવી માહિતીઓ મેળવી શકે. સમસ્યા મોબાઈલમાં નથી, પરંતુ તેનો વધારે અને ખોટી રીતે ઉપયોગ કરવામાં. આવે તો તે એ સમસ્યા બની શકે જો માતા પિતા સમય નક્કી કરી મોબાઈલ આપે અને બાળકો પણ સમજદારીથી તેનો ઉપયોગ કરે તો મોબાઈલ ખુબ સાબિત થાય છે ઉપયોગી. તો મિત્ર તમે શું કહેશો
આ તમે કીધું એમ જ. હ તો હવે મદ રત એ હા આ હમ એમ જંતચતે થોડા ટાઈમ માટે જ તમને મોબાઈલ આપ્યો હતો. વધારે પડતું નથી આ મોબાઈલ ફોન અને છોકરાઓ એનો ઉપયોગ ના કરે થેન્ક્સ ટુ યુ આડ અસર એમના પર થઈ આ ખૂબ જ ખરાબ ટેવ છે. આ વ્યવસ્થિત વાપરવો અને વપરાશ પુરતો જ વાપરવો ઓનલાઈન અભજાર કોઈપણ રીતે પોતાનું કામ પોતે આ મોબાઈલ ફોન નો વધુ પડતો ઉપયોગ થયો છે. કામ પૂરતા માટે જ વાપરવો તમે તમે સમય આપ્યો તે બદલ આભાર
હા આભાર